હલો મારો અવાજ આવે છે કમ્પ્લીટ આવે છે ને
હા
હા તો મારે છે ને આજે કઈ ખોરાક વિષ પર વાત કરવી હતી કે જે આપણે ખોરાક લઈએ છેએ કે કેવો છે કેવી રી લેવાય તેના વિશે વાત કરવી હતી કારણ કે ખોરાક એવી વસ્તુ છે જે, દરેક વ્યક્તિના માં સીધો સબંધ ધરાવે છે આખા દિવસમાં બે કે ત્રણ વખત તો આપડણે ભોજન કરીએ છીએ સવારનું ભોજન બપોરે અને જે સાંજે કરીએ છીએ ત્રણ પ્રકાર ત્રણ. તને ત્રણ ભોજન કરીએ છીએ પરંતુ ઘણી વખત તો આપણને એ વિચાર નથી વિચાર નથી કે જે આપણે ખોરાક આપણને ખાઈએ છીએ જે કેટલો હાનિકારક છે કેટલો શરીર માટે સારો છે કેટલું જે આપણા શરીર મન અને સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર કરે છે. જે, સારો ખોરાક માત્ર ભૂખ જ નથી સંતોષતો પરંતુ જે શરીરની જે ઉર્જા આપે છે શરીરને જે તાકાત આપે છે શરીરને જે પોષક તત્વ આપે છે પછ જે કામ કરવાની શક્તિ આપે છે છે અને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે સા શું કેવું તમારું
એકદમ તું હાચું કે આજના સમયમાં લોકોની જીવનશૈલી ખુબ બદલાઈ ગઈ છે. અને ઘણા લોકો પાસે રસોઈ બનાવવા માટે સમય હતો ઓછો હોય છે તેથી તેઓ બહારનું ભોજન અથવા ફાસ્ટ ફૂડ વધારે ખાવા લાગે છે. શરૂઆતમ તે સરળ અને સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ જો રોજ આવી આદત બની જાય તો શરીર પર તેની ખૂબ ખરાબ અસર પડી જાય. તેથી સ્વાથની સાથે સ્વાસ્થ્યનું પન અ ધ્યાન રાખવું જરૂરી છે.
હા વાત તે સાચી કરી સ્વાસ્થ્ય સાથે સ્વાસ્થ્ય સાથે પો શરીર નું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે હાલમાં જે લોકો બહારનું ખાવાનું ખાય છે. તેના કારણે તેના સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર અસર પડે છે પૌષ્ટિક ખોરાક વિશે પણ ઘણી વાત વાત થઈ શકે છે જેમાં તમે કહી શકો કે મારા મતે તો પૌષ્ટિક ખોરાક એટલે એવો આહાર કહેવાય જેમાં શરીરને જરૂરી બધા પોષણ તત્વો પછી જે કેલેરિયમ, કેલ્શિયમ બધા પ્રકારના મળી રહે છે. યોગ્ય પ્રમાણમાં મળી રહે પછી જેમ આપણે નહી ખાતા કે દાળ ભાત છે શાકભાજી છે. ફળ ફૂળ અનાજ કઠોળ અને સુકા મેવા જેવી વસ્તુ આપણે ખાઈએ છી જે શરીરને અલગ અલગ પ્રકારનું પોષણ આપે છે જો આપણા રોજિંદા ભોજનમાં આબ ધા સમાવેશ કરીએ તો શરીર વધુ મજબૂત બને અને સ્વસ્થ પણ બની શકે છે. વાત સાચી ને હા
હા આપણા ભારતીય ભુજન ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સંતુલન જોવા મળે છે. એક સામાન્ય થાળીમાં રોટલી શાક દાળ અને ભાત અને સલાડ હોય છે. આ બધું મળીને શરીરને લગભગ બધા જરૂરી પોષક તત્વો આપે છે. કદાચ એટલા માટે જ આપણા પરંપરાગત ભોજનની દુનિયાને સૌથી સંતુલિત ભોજનમાં ગણવામાં આવે છે.
હા સાચી તમારી જે તમે વાત કરી કે સાળ, દાળ-ભાત, શાક, સલાડ એ બધ જો આપણા ગુજરાત તે થાળીમાં તો હોય જ છે અને તે હોવું જ જોઈએ પરંતુ જે આજકાલના બાળકો અને યુવાનો જે પીઝા, બર્ગર, કોલ્ડ્રિંક અને જે પે કેટ વાળા નાસ્તા જે બજારમાં તમે જોયુ હશે કે હાલમાં પેકેટ વાળા જે ચીપ્સ હોય છે પછી જે અલગ અલગ સિંગ ભજ જ્યાં અલગ અલગ હું નામ તો નથી લેતો પણ જે અલગ અલગ જે કુરકુરિયા જેવા નાસ્તા હોય છે તે ખુબ જ હાનિકારક છે જે ઘણો ઉપયોગ કરે છે આ બાળકો તે સ્કૂલ ના નાસ્તા પણ માં પણ આજ ખાય છે બીજું કશું ખાતા જ નથી ક્યારે આ આવી વસ્તુઓ ખાવામાં જે વાંધો તો નથ પણ કોઈક દિવસ ખાઈએ તો કશો વાંધો ના આવે પણ જે ક્યારેક આવી વસ્ત તો ઈ ખાઈ લીએ છે ને લોકો કે જે રોજિંદા જીવન ના ભોજન નો ભાગ બની ગયો છે જે શરીરની સ્થૂળતા ડાયાબિટીસ અને હૃદયના સંબંધિત સમસ્યાનો જો ખમ વધી શકે છે તેથી ઘરનું તાજું ભોજન હંમેશા એક સારો વિકલ્પ તમે કઈ શકો છો
હા એકદમ સાચી વાત છે. ખોરાક ની સાથે સાથે પાણીનું પણ એટલું જ મહત્વ છે ઘણા લોકો આખો દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા નથી અને શરીરને દરેક અંગને યોગ્ય રીતે કામ કરવા માટે પણ પાણી જરુર છે તેથી નિયમિત રીતે સ્વસ્થ પાણી પીવું ઋતુ પ્રમાણે ફળો ખાવા અને સંતુલિત આહાર લેવો એ સ્વાસ્થ્ય જીવન માટેનું ખૂબ જરૂરી છે.
હા વાત તમારી સાચી કરી મને તો એવું લાગે છે કે જે ખોરાક સંબંધિત માત્ર શરીર સાથે જ નહીિ પરંતુ પરિવાર સાથે પણ ઘટતી હોય છે. જ્યારે આખો પરિવાર એક સાથે બેસીને ભોજન કરે તો ત્યારે માત્ર પેટ જ નથી ભરાતું પણ જે આપણી જે લાગણી હોય છે આપણો પ્રેમ તેમાં તરી આવે છે કે સાથે મેળીને આખો પરિવાર ભોજન કરે છે એકબીજા સાથે વાતો પણ કરે છે પરંતુ એ, જે સંબંધો પણ મજબૂત બનતા જાય છે એક સાથે બેવાથી તે ભારતીય સંસ્ સંસ્કૃતિમાં, ભોજન, એકતા, એકતા, પ્રેમ અને લાગણી સાથે જોડવામાં આયું સે સુ વાત ચાચી ને
હા એકદમ વાત સાચી છેસ અ હું એટલું જ કહીશ કે ખોરાક ને માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ પસંદ કરવું જોઈએ આપણે જે ખાઈએ છીએ તેની અસર આજે નહી તો ભવીષયમાં જરૂર જોવા મળે છે. હ
હમ વાત સાચી જે ભવિ
સંતુલિત જો આપણે સંતુલિત અને પૌષ્ટિક ભોજનને રોજીદા જીવનનો ભાગ બનાવીશું તો લાંબા સમય સુધી આપણે તંદુરસ્ત અને ખુશ રહીશું.
હા. જે તંદુરસ્તી છે, જે ખોરાક લેવાની પદ્ધતિ છે, એ જીવન જીવનને જે મજબૂતાય મજબૂત બનાવે છે, તે ખૂબ જ જરૂરી આપણા માટે ખોરાકમાં જે પોષણ તત્વો વાળો ખોરાક છે, જેમાંથી કેલેરી મળી રે જેમાંથી પ્રોટીન મલી તેવો ખોરાક લેવો જોઈએ. જોશો તો ભારતીય ખોરાકની વિશેષતા એ છે, કે તમે જે ભારત એવો દેશ છે. જ્યાં દરેક રાજ્યમાં ખોરાક અલગ જ અલગ છે, ગુજરાતમાં ગુજરાતી થાળી, પંજાબમાં પંજાબી, કાઠિયાવાડી થાળી એ અલગ અલગ થાળીઓ જોવા મળે છે. પછી તમે ઉત્તર ગુજરાતમાં રોટલી અને પાઠ પાઠવા વધુ ખાવામા આવે છે, દક્ષિણ ભારતમાં ઈડલી અને ઢોસા સાં ભારે લોકપ્રિય છે, પશ્ચિમ ભારતમાં વધુ જે ગુજરાત તા ને અને રાજસ્થાની થાળીઓ પોતાની અલગ ઓળખતા ઓળખો છે, પછી તમે જયારે પૂર્વ ભારતમાં ચો- ખા અને માછલીનું મહત્વ ખુબ જ વધુ છે, આ વિવિધતા બતાવે છે કે, ભારતની ખોરાક માત્ર સ્વાદ નહી પરંતુ પરંપરા અને સંસ્કૃતિ પણ ખૂબ જ જે અદભુત સમૃદ્ધ છે, અને એ કતા પણ છે, વાત સાચી કને
એકદમ સાચી વાત છે. મને લાગે છે, કોઈ પણ રાજ્યને ઓળખવાનો સૌથી રસ્તો ત્યાના ખોરાથી જ્યારે આપણે કોઈ નાવા શહેરમાં કે રાજ્યમાં જઈએ. ત્યારે ત્યાંની સ્થાનિક વાનગીઓનો સ્વાદ જ લેવો જરૂરી છે. તેનાથી માત્ર સ્વાદ નો જ નહી પરંતુ ત્યાંના લોકોનું જીવનશૈલી, ખેતી અને સંસ્કૃતિનો પણ પરિચય મળી જાય છે. ઘણી વાનગીઓ તો વર્ષોથી એક જ પર રીતે બનાવામાં આવે છે, અને આ સુધી લોકોમાં લો ખૂબ
હા વાત સાચી તમે કરી ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં વાનગીઓ તો બના મા આવે પણ જે લોકપ્રિય પણ છે, જેમ કે ગુજરાતમાં તમે જોયું હશે કે ગુજરાતમાં પણ ગાંઠિયા વખણાય છે, પછી બહારના જે બીજા આપણા ભારતના જિલ્લાઓ છે, ત્યાં પણ ઘણી બધી વસ્તુ જે ફેમસ થયેલી છે, જે પ્રા પ્રાચીન છે, અને જે ખૂબ જ પર આપણે નથી કેતા કે આપણે જે ખાવું હોય તે આપણને મળી રહે આ આપણે કોઈ બાર રાજ્યમાં ફરવા જઈએ તો આપણને આપણે તે જ ડીશ પકડીએ જે ત્યાંની પ્રખ્યાત હોય એટલે જે આ બધી ભારત તી રસોડામાં જે મસલાઓ પણ ખુબ મહત્વનો છે, જેમ કે હળદર જીરું ધ ધાણા તે લવીગં એલચી કાળા મરી અને મેથી જેવા મસાલા માત્ર જે ભોજન ભોજનનો સ્વાદ નથી હોતા પરંતુ એ ઘણા મસાલાઓ તો એવો છે, કે જે આપણે ઉદાહણ તરીકે જે હળદર નો ઉપયોગ શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવે પછી જ્યારે જીરું અને આદુ તો પાચન માટે એ ઉપયોગી છે એમ એટલે કે ભારતની જે ભોજનમાં જે સ્વાદ અને સ્વાસ્થ્ય બનેનો, જે સુંદર સમય થાય છે તેના કારણે ભારતીય ભોજન ખુબ જ પ્રખ્યાત ગણવામાં આવે છે એવું મને લાગે છે. હમ
હા સાચી વાત છે આયુર્વેદ માં પણ ખોરાક ન ખુબ મહત્વ આપવામાં આવ્યું છે તેમાં
તમારો અવાજ નથી એ હા તમારો અવાજ પ્રોપર નતો આવતો હવે આવે છે બોલો
દરેક ઋતુ પ્રમાણે આહાર બદલવું જોઈએ ઉનાળામાં હળવો અને પાણી વાળો ખોરાક જેમ કે છાસ કાકડી તરબૂજ અને લીંબુ પાણી શરીર ને ઠંડક આપે જ્યારે શિયાળામાં તલ ગોળ સુકા મેવા અને ગરમ ખોરાક શરીર ની શક્તિ અને ગરમી આવે જો આપ કુદરતી ના નિયમો પ્રમાણે ખાઈએ તો શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે પરંતુ આજના સમયમાં એક બીજી સમસ્યા પણ વધતી રહી છે અને તે છે ખોરાક નો બગાડ લગ્ન પાર્ટી અથવા મોટા કાર્ય ઘણી વખત જરૂર કરતા પણ વધારે ભોજન બનાવામાં આવે છે અને પછી ફે દેવામાં આવે છે બીજી તરફ દુનિયામાં લાખો લોકો એવા છે કે જેમને બે સમય ન પૂરતું ભોજન પણ મળતું નથી એટલે આપણે જેટલી જરૂર હોય એટલો જ ખોરાક લેવો જોઈએ અને ભોજન ન બગડ ક્યારેય કરવો જોઈએ નહી
હા જે આ વાત છે ખુબ જ સાચી કરી કારણ કે આજના સમયમાં જ ખોરાકનો બિનજરૂરી ઉપયોગ થાય છે. બગાડ થતો હોયછી તમે તમે જોયું હશે કે તમે લગ્નમાં જાઓ પછી જે, ધર્મશાળાઓ તમે ક્યાંય ફરવા ગયા હોય તો જે ધર્મશાળામાં પણ, ખાવાનો અંદરનો બગાડ થતો હોય છે લોકો તે ધર્મશાળામાં જે તેમનું ભોજન આ પોતા અન છે તેનો ઉપયોગ કરીને લોકો લોકોને ખવરા આવે છે પણ છતાં તે લોકો અનનો ખૂબ જ વગાડ કરે છે તેમને વેડફે છે તેનો સારી રીતે ઉપયોગ નથી કરતા આ વાતને તો હું પણ સમજ છું છે કે તમે વાત કરી કે લોકો અન્નનો બગાડ કરે છે. જે ખેડૂતો જે ખુબ જ મહેનત કરીને અનેને ઉત્પન કરે છે. તેમને છ છ મહિના ચાર ચાર મહિના અનને ઉત્પન કરવામાં લાગી જાય છે. તે લોકો બગાડે છે એવું કદાચ હોય કે આપણા ભારતમાં દરેક વ્યક્તિને ભોજન મળી રહેતું હોત તો કશો વાંધો નહીં પણ અમુક લોકો. લોકો તો એવા હોય છે જે ભૂગ્યા રહે છે. મે ખાઈ પણ નથી શકતા છતાં પણ મનો બગાડ થાય છે આપણે અનાજ શાકભાજી અને ફળ ખાઈએ છીએ તે આપણા સુધી પહોંચે છે તે પેટલા ખેડૂતો મહિલાઓ સુધી ખેતરો પણ મહેનત કરે છે ગરમી હોય વરસાદ હોય ઠંડી, હોય દરેક જે ઋતુમાં ખેડૂતો મહેનત ખૂબ છુપાઈ લેવા છે જો આપણે ખોરાક બગાડ કરીએ તો તેમની મહેનત પણ અનાદાર થઈ શકે છે. આચુંકે ઘોટ
એકદમ એકદમ સાચી વાત છે મને એવું લાગે છે કે આજના બાળકોને પણ નાની ઉંમરથી જ ખોરાક ની ટેવ પાડવું જોઈએ જો બાળક બાળપણ થી જ ફળ શાકભાજી દૂધ અને ફડનું ભોજન ખાવાને અ પડી જાય તો મોટા થયા પછી પણ તે સ્વસ્થ જીવન જીવી શકે બીજી તરફ જો શરૂઆતથી જ ફાસ્ટ ફૂડ અને ઠંડા પીણાની ટેવ પડી જાય તો પછી તે આદત છોડી બહુ મુશ્કેલ બની જાય તો હું એટલું જ કહીશ કે ખોરાક માત્ર પી સાધન નથી પરંતુ જીવનનો આધાર છે સાચો ખોરાક શરીરને શક્તિ આપે છે મનને તાજગી આપે છે અને જીવન સ્વાસ્થ બનાવે છે. જો આપણે સંતુલિત આહાર લઈએ મૃત્યુ પ્રમાણે ખાઈએ ખોરાક નો બગાડ ન કરીએ અમે ખેડુતની મહેનત કદર કરી. તો આપણે માત્ર પોતાને જ નહીં પરંતુ સમાજને પણ એક સારો સંદેશ આપી શકીએ.
હા વાત તે સાચી કરી ખૂબ જ જરૂરી મહત્વની અને જરૂરી વાત કરી છે આપણે જે સારા ભોજનનો જે પૌષ્ટિક ભોજન ન આપણે સંદેશ પહોચાડવો જોઈએ લોકો સુધી અને દરેક લોકોને આપણે પૌષ્ટિક ભોજન પણ પ્રોવાઈડ કરવું જોઈએ જેમ કે હમણાં આપણે જે આપણે ખ દૂધ પઈએ છીએ તેમાંથી ઘણા પ્રકારના તત્વો મળે છે તેમાંથી જે આપણે હટક માટે જે જરૂરી હોય છે કેલેરી તે ખુબ જ સારી રીતે મળી અને તેના કારણે આપણે જે હાડકાના તકલીફ થાય છે ચાલવાની તકલીફ થ છે તે તકલીફ પણ નથી થતી અને લોકોને ભવિષ્યમાં કઈ આ શરીર ને પ્રોબ્લેમ નથી પહેલાના જે લોકો હતા તે તમે જોયું હશે. કે દૂધ પીતા ઘી ખાતા પછી જે ઘરનું બધું ખાતા તેના કારણે તમે અતાર જોશો કે, આપણા દાદા જે દાદા છે તે દાદીમાં છે તે હાલમાં હાલની જે તેમની થી સિતતેર વર ઉંમર છે છતાં પણ તે કામ કરી રહ્યા હશે તે મારા દાદા પણ હજુ જે એમની સાઈઠ સિતતેર પર ઉમરશે છતાં પણ તે દરેક કામ આસાનીથી કરી લે છે અને આપણે પણ આપની નાની ઉંમરે સરખી રીતે કામ નથી કરી શકતા આપણા પણન